અલ્યા
હા, હલો. હા, કેમ છો મજામાં? હમ હમ હમ! બોલો બોલો, કેવું ચાલે છે? બસ બસ, બોવ શાંતિ. બસ, અમારે બી શાંતિ. ચાલે છે.
બરાબર છે.
આ તો કેવું થયું ખબર છે કે આજે ટાઈમ જ નતો મળ્યો. એટલે શાક અબિહાલ ઓનલાઈન મંગાવ્યુને તો આજે મારું મોડું મોડું થઈ ગયું. હા યાર, શું.
અરે! ઓનલાઈન મળ ઘણી બધી વસ્તુઓ મળે. એટલે ઓનલાઈન આપણે ઓનલાઈન કઈ વસ્તુ મંગાવીએ. તો એક વાતે હારું બી છે. અથવા તેનું નુકસાન બી છે.
હમ!
હવે બધું જ વસ્તુ ઓનલાઈન મળે છે. જેમ કે, આપડે કઇ બી વસ્તુ. તો મંગાવી હોય. તો આપણે એમેઝોન છે, મીશો છે. એના પરથી આપણે ઓનલાઈન બુક. કડે, એટલે ચાર-પાંચ દિવસમાં ઘરે આવી જાય.
ઓછું કરું. પણ, આવું કઈક ઈમરજન્સી હોય ને. ત્યારે જ કરું છું. ટાઈમ કેબાલપર રહેતો જ નથી. પછી, શું કરું યાર? ટાઈમ પાછી ત્યા ઓનલાઈન. માર તો ઘણું સારુંે છે મારે ત્યા આવવા જવાળ અને એમાંય મને વ્હીકલ થોડું ઓછું ફાવે એટલે મોબાઈલ માંથી બ્લિન્કટ પરથી ને બધા પરથી કઈ બી સામાન મંગાવો ને તો બહુ સારું પડે છે
સો ટકા બ્લેન્કેટ પરથી બી સારું પડે પછી સ્વિગી છે જમા જમાટો છે એ માટે બી આપણને ઓનલાઈન બધી વસ્તુ આપને ખાવાનું મળી રે આપણને જે ખાવું હોય તે
હમ હમ હમ
સર ઓનલાઈન ખાવાનું તો અડધ કલાકમાં આવી જાય પણ આપણે કોઈ બી વસ્તુ મગાવી હોય તો આગળ બધું વસ્તુ ઓનલાઈન મળે જેમ કે તમે લેપટોપ છે એ બી તમે ઓનલાઈન મંગાવી શ કે મોબાઈલ છે એક કપડાં છે તો એ બી જે જોવે તને ઓનલાઈન મળી જ એટલે તમારે કોઈ દિવસ્ત તો દુકાનને આવવા જ જોવું નહી પડે તમારે
હમ હમ હમ હમ ના એ વાત સાચી છે સાહેબ અને હવે તો કેવું થયું છે ખબર છે તમારે ઓનલાઈન દવાઓ બી મંગાવી શકો છો તમે અને એમાં સારું એવું ડિસ્કાઉન્ટ ભી મળે છે તને એટલે એ બી સારી બહુ વસ્તુ ઘડામાં સોચી વૃદ્ધ વય ના માણસો છે બિચારા એમના ઘરે કેટલીક વાર છોકરાઓ બધા બહાર રહેતા હોય એ બચારું એટલું રતું કોણ લાવ આપ રોજ રોજ કોઈ બીજા કેતો બી ના સારું લાવે એટલે એ લોકો ઓનલાઈન દવા બી સારી એવી મગી શકે છે
બિલકુલ અને ઓનલાઈન શોપિંગમાં દરેક દરેક કોઈ બી આપણે તહેવાર હોય કાં તો કોઈ બી દિવસ હોય તેમાં એ લોકો ઓફર મૂકતા હોય છે કે ભાઈ અમુકવાર કે ભાઈ જેમકે હમણાં નવરાત્રિમાં બી ઓફર આવે દિવાળીમાં ઓફર આવે જેમ કોઈ બી તહેવાર આવે તો એ લોકો ઓફર મૂકે કે ભાઈ કેમકે આ આટલી વસ્તો પર આપના ટકા ઓફ આરતી વ અના ટકા ઓફ એવી રીતે
હમ હ સાચી વાત છે એટલે એ બધી ઓફર હોય ને તો બચારા જે મધ્યમ વર્ગ ના માણસો હોય મિડલ ક્લાસ ના માણસો હોય થોડા ઘરી ભલા કો હોય લોકો ઓફર નો લાભ મળ તો સારી વસ્તુ ઓછા પૈસામાં લોકો ખરીદી શકે છે કેમ વી કેટલીમાં આવશે ફર નથી મળતી હોતી પણ ઓનલાઈનમાં બધું કંપની વાળાનો સ્ટોક એટલું બધું હોય ને એટલે એ લોકોને પોસાય બી ખરુંને જલ્દી સ્ટોક બી ક્લિયર થાય એટલે આપણને બી ફાયદો અને કંપનીને બી ફાયદો
અને અને અ બ બ કે ઓનલાન વસ્તુ આપને એક મોટામાં મોટો ગેરફાયદો એ છે કે ભાઈ આપણને અમુક વાર એવું થાય કે આપણને ઓનલાઈન ફોટામાં કંઈ અલગ બતાવે ને પછી આપણી પાસે પ્રોડક્ટ કંઈ અલગ પટી જાય
હા એ વાત વાત છે હા તમે નહી મારો મારે એક વાર એવું થયું તું મે ડ્રેસ પસંદ કર્યું હતું ને તો ફોટામાં જોયું એટલો મસ્ત લાગતો હતો એટલો મસ્ત લાગતો હતો પછી મેદલા ચલાનો ઓડ તો ઓર્ડર કરીને જોયુંને આવ નથી તો એકદમ અલગ કાપડ એકદમ અલગ બધું બદલી જ ગય ફોટા કરતા એકદમ સાઈઝ બી બદલી ગઈ બધું પછી મેં રિપ્લેસ માટે કર્યું ને તો પછી રિપ્લેસ તો થશે બેન પણ તમારા પૈસા પાછા નહી મળે સામે તમારે બીજી વસ્તુ લેવી પડશે એટ પછી કે એ મને બહુ નુકસાન જોયું તું એક વખતે
નહી હવે તો હવે આ સિસ્ટમ બંધડી કાઢી છે, આ લોકોએ ઓનલાઈન આ લોકો એમ કરે કે તમને કદાચ તમારી વસ્તુ કદાચ ખરાબ નીકળી હો તો તમારી બીજી વસ્તુ આવી ગ તો એ લોકો આપણે રિપ્લેસ બી કરી આપે સાત દિવસ મને પાછા આપણનેને પેલું રિફંડ બી આપી દે આપણને લોકો એનું
હા પણ પેલા તો કયું હતું નવું નવું હતું ને તો પેલા તો મને તો ખબર જ નથી પડતી એટલે હું તો એક બે વાર બહુ છેતરાઈ ગઈ છું તો બીજી વસ્તુ કેવું કામ ઓનલાઈન સારું છો ગમ એ ઓનલાઈનની એક વસ્તુ શું નથી ગમતી આપડા જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગ છે જે રોડ બેસીને ધંધા કરે છે નાની દુકાનોમાં બેસીને ધંધા કરે છે એ લોકો નો ધંધા બિચારા ઓનલાઈન કારણે પડી ભાગ છે કેટલીક વાર એટલે એ લોકોને રોજી રોટી નથી મળતી જે લોકો રોજ વેચીને રોજ ખાતા હોય એ લોકોને ઘણી તકલીફ પડે છે એટલે હું તો કેટલીક વાર બધાને એવું આગ્રહ રાખું તમે ઓનલાઈન ઓછી શોપિંગ કરો પણ ઓફલાઈન વધારે કરો જેથી આપણે રૂબરૂમાં જોઈ આપણને શું ગમ છે એ વસ્તુ આપણે લઈ શકીએ
બિલકુલ કે તમે જો વાત કરી કે ઓફલાઈન ગમે તો ઓફલાઈન તમે લાઈવ તમે જુઓ તમે તમે કઈ વસ્તુની ગમે તો પાછી લેવો તમને પાછી બીજી વસ્તુ તમને તરત બદલી બી આપે લોકો અને ઓનલાઈન માટે તો તમારે તમારે રાહ જોવી પડે પાછી એલે રિપ્લેસ કરી આપ અમુક વાર થાય નહીં થાય નેહી ઓનલાઈન વસ્તુનું એક બીજી વસ્તુ થાય ઓનલાઈન બીજો મોટો ફાઇડ હોય છે કે જ્યાં સુધી આપણને ઓનલાઈન આપવા આવેને આપણા ઘરે ઓર્ડર આપવા અને અમુક વાર તો એ લોકો એમ કે કે જ્યાં સુધી તમે ઓ ટી પી એવુ ની આપો ત્યાં સુધી તમે બોક્સ ઓપન કરીની હોકો એટલે એમાં અમુક વાર એવું બી થાય કે આપ આપણે જે ડીલિવરી બોય આપવા આવે આપણે એમની સામે જ આપણે ચેક નહી કરી શકતા એ જાય પછી આપણે ખોલીને આપણે ચેક કરી શકીએ છીએ.
હા પણ કેટલી ખર આપે ઓ ટી પુ આપવામાં તો હમ
ઓફલાઈન દુકાનમાં એવું થાય કે ભાઈ આપડે ત્યાં લાઈવ ચેક કરીને આપણે લેટ વસ્તુ લઈએ પછી જ આપણે પૈસા આપીએ.
હા ના સાચી આપડે પેલા વસ્તુ બરાબર જોઈએ બરાબર એને ચકાસીએ લેડીઝને તો કેવું હોય છે ડ્રેસ કેવું કઈ હોય તું માપી લે વા તો પાછું આગું પાછું કરવાનું પ્રોબ્લેમ તો ના આવે માપ લીધેલું હોય તો ઓનલાઈન લઈએ તો પાછું ઘેર ત્યારે માપીએને પછી પાછું પાછું કટલે પાછું એ જ ફા
એક ફ્રેન્ડ હાથે એક ઘટના બની કે એને કે મારા ફ્રેન્ડને ઓનલાઈન કે મોબાઈલ ન ગલાસ મગંવેલો હતો મોબાઈલનો
હા
તો હવે એણે ઓનલાઈન મોબાઈલનો ગ્લાસ મંગાવીયો બધું વ્યવસ્થા થી ચટ
હમ્મ
કરીણ કેમ એનો ક્લાસ
ઓ વાત નહી હમ ના ના એવું થાય છે આપડે જો કોઈ કાચની વસ્તુ મંગાવ હમ આપડે કાચની એવી કોઈ વસ્તી મંગાવી અને રસ્તામાં તૂટી જાય તો જવાબદાર કોણ અરે વચ્ચે તો કેવું થયું તું મેં તો આદિવાસી હેર ઓઈલ મંગાવ્યું હતું ઓનલાઈન શોપિંગમાં વિડીયોમાં તમે જોઓ ને તો એટલી મોટી બોટલ બતાવો પછી એમાં ઓફર હતી એક ઉપર એક ફ્રી પછી મેં તો એ બોટલ મંગાવી ને તો ઘરે આવી ને તો એકદમ નાનું પેકિંગ બોલો પછી ફોન કરી તો ફોન ઉપાડે નય કોઈ લે ને કસ્ટમર કેરમાં કરું તો બી ની લાગે એ કેટલીક ઓનલાઈન ની પાછળ કેટલી બધી ફ્રોડ કંપ બી બહુ ખુલી ગઈ છે.
બિલકુલ એટલે આપ આપણે ઓનલાઈન તો કરવી જ જોઈએ ઓનલાઈન બી સારું જ છે પણ આપણે આપણે આપણે બંને તા હુધી ઓનલાઈન આપણે ઓછું કરીને આપણે આપણે ઓફલાઈન લાઈવ જોઈને ચેક કરી દીએ આપને ખબર પડે આપણને કે આ વસ્તુ લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ.
હા તો ઓનલાન લોકો બધા જમ બી મંગાવતા હોય છે ખબર હા પણ એમાં બી કેવું ફ્રોડ આવ્યું હતું ખબર છે જે લોકો ઓનલાઈન જમવાનું મગાવ એ રસ્તામાં તો અડધું ખવાઈ ગયું હોય, કાં તો એઠલું જુઠ્ઠું કર્યું હોય, કાં તો એમાં કઈક એક મુસ્લિમ લોકો કેવ ઉપડિલીવરી કરતાય તો એવું કંઈક આપતા એવ બધું બહાર આયુ તુ એટલે મન તી બધી વસ્ તું શું ને ગમતી જ નથી કોઈ દિવસ હું ત બારથી ઝમેટો અને સ્વિગી પરથી કોઈ દિવસ ઓર્ડર જ ના કરું.
બિલકુલ એટલે ઓનલાઈન વસ્તુ હારી બી છે ખરાબ બી છે આપણે ઓનલાઈન બને છે એટલો આપણે ઉપયોગ કરવો જ જોઈએ. પણ આપણે બને ત્યા હુધી આપણે ઓફલાઈન આપણે લાઈવ જોઈએને ત્યાં જોઈને પછી ચેક કઈને પછી આપણે મંગાવવું જોઈએ તો આપણને આપણને કોઈ આપણને નુકસાન બી નહીં થાય આપણ કોઈ તકમેફ બીની
ના બરાબર સાચી વાત છે હા. આમ તો હું તો શું કવ ઓનલાઈન તો આપડા આજની યંગ જનરેશન માટે ખરેખર બેસ્ટ છે. પણ જે ઉંમર લાયક છે ઘરડા લોકો છે એ લોકો માટ તો છે ને ઓફલાઈન વસ્તુ સારી ભલે થોડી તકલીફ પડે. પણ જોઈને વસ્તુ લઈ શકે એ લોકો છેતરા ને કેમ કઈ બિચારું ઘરડા માણસ હોય સિનિયર સિટીઝન ક્યાં આગું પાછું કરવા જાય.
સો ટકા સો ટકા અન બિલકુલ બીજી વસ્તુ એ છે કે આ આપણે જે ઓફલાઈન વસ્તુ લેવા જીએ તો કદાચ તો આપણા કને જે વસ્તુ ની ગમતી હોય છે આપન દુકાન વાળ તરત આપણે બદલી બી આપે.
હા સાચી વા છે. પણ કેટલીક વાર આપડી ઓળખેતા દુ હોય તો આપણને બે પાંચ પૈસા નો ફાયદો બી એ લોકો બિચારા કરે ભાઈ ના ના તમે ત્યાર ઘર ના છો લો ને તમારા માટે ક્યાં એટલો બધો નફો લેવાનો છે. એટ વેેશબી ભાવ કરી આપે આપણને.
ઓનલાઈન સારું બી છે ઓફ ઓફલાઈન બી આપણ સારું છે એટ બંને રીતે આપણને ફાયદા છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
પણ આપણે બને તા મોટી ઓફ ઓફલાઈનનો વધારે ઉપયોગ કરનાર ઓનલાઈન વસ્તુમાં અમુક વાર આપણે છેતરાઈ જીએ. એમા ઓફલાઈન આપણે બને છે તે એલો વધારે ઉપયોગ કરે સારું હોય.
ઓનલાઈન વસ્તુ તો કો અમારા એક પડોશી છે ને એ ફ્લેટમાં રહે છે તો એ બથુ શુ કરે બધી ગ્રોસરીને બધું બઉ વજન વાળું હોય ને એટલે ઓનલાઈન મંગ એ પેલું ભય છે ને તારું ઊંચું કરીને ઉપર આપી જાય એટલે એનું કેવું છે વજન વાળી વસ્તુ ઊંચું કરીને સીડીના દાદરા ચડવા ના પડે કેમ કે એમના ફ્લેટમાં છે ને લિફ્ટ નથી એટલે આટલું બધું વજન ઊચું કરીને ચડવું કેટલીક વાર કાટુ પડે આવી બધી જગ કે ઓનલાઈન બહુ ફાયદો કરે છે.
ઓનલાઈનનો ફાયદો મોટામાં મોટો એ છે કે આપણે ત્યાં વસ્તુ ઓ એ લોકો આપણને તરત હેર રિપ્લેસ બી કરી ને આપે પછી એ લોકો આપણને ઘરે બી આપવા પછી એ લોકો આપણા ઘરમાં મૂકી બી જાય કઈ કોઈને તકલીફ હોય તો
જાય એટલે ઘરે પહોંચી જાય સામાન એટલે પેલું ભારે વસ્તુ એ પાવડર હોય કપડા ધોવાના પછી લિક્વિડસ હોય ખાંડ હોય બધું ભારી ભારી વસ્તુ હોય તો બીચારુ એખલુ લેડીઝ કેવી રીતે બધું ઊંચું કરીને ઉપર વજન લઈ ને ચઠે એટલે ઓનલાઈન મંગાઈએ ને એ ભાઈ ઉપર આપી જાય એટલે આપડે એટલી શાંતિ થઈ જાય
ઓકે તો આપણે જે બધુ કપડાંને બધું જે વાસણને બધું છે એ આપણે ભલે ઓનલાઈન મંગાવી દે પણ બને તયા શુંથી ઇલેક્ટ્રિક વસ્તુ જેમ કે ટીવી છે મોબાઈલ છે એ બધું આપણે ઓફલાઈન જ ચેક કરીને લેવું જોઈએ. અને તમે આજકાલ જોવો તો કા એમાં મોબાઈલ જોવો તો લગભગ ચાલીસ ચાલીસ હજારના મોબાઈલ આવે હવે એ મોબાઈલને તને ઓનલાઈન પૈસા આપી દો પછી કાઠા મોબાઈલ કાઠી તમને જે જોઈ તો એ ની આવ્યો તો પછી આપણે પૈસા બી જાય
ના ના સાચે હજી ઇલેક્ટ્રિક સામાન તો છે ને મને ઓનલાઈન બહુ ઓછુ ગમે છે કે કેમ કે એક વાર છે ને મેં હેર ઇલેક્ટ્રિક હેર કોમ મંગાયો તો ને મારે વાયર જ ખરાબ આવ્યો તો ને પછી એ લોકોજ માનવા જ તૈયાર ન હતા એટલે મને કેટલીક વસ્તુમાં તો એવુ ખરાબ અનુભવ થયો છે ને તો ઓનલાઈન ઇલેક્ટ્રિક તો ના જ લેવાય કપડા માટે ચંપલ માટે બીજી બધી વસ્તુઓ માટે સારું છે.
સાચી વાત છે બીજી બધી વસ્તુ માટે ઓનલાઈન સારી છે પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે એ એ બધી વસ્તુ માટે આપણે ઓફલાઈન જ આપણે બને તા પસંદ કરવું જોઈએ દુકાનની અંદર એને
તમારી જોડે વાત કરીને સરસ આટલું બધું જાણવા મળ્યું ફાયદા બી જાણવા મળે હ
દુકાને બેહીને પછી શાંતિથી વસ્તુ બેસીને ચેક કરીને જોઈને પછી આવે ત્યાં એ લોકોને કહી શકશે કે ભાઈ
ના તમારી જોડે ઓનલાઈન વિશે વાત કરીને ઘણું બધુ જાણવા મળ્યું એના ફાયદા નુકસાન ફરી વાત કરીશું મળીએ થોડી વાર
પાકુ મળીએ મળી આવજો આવજો